હેલો હેલો.
મારો વોઈસ ક્લિયર છે.
હા તમારું વોઇસ કિયર છે. કેમ છો?
હું મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં છું આજે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરવી હતી.
કયો ટોપિક.
આ કે ફૂડ વેસ્ટ એટલે કે ખોરાક નો બગડા
હા આ બહુ મોટો ઈસુ છે મને લાગે છે કે ઘણા લોકો આ વાત ને સિરિયસલી નથી લેતા.
હમ્મ સાચું કવું તું કેટલાક લોકો પ્લેટમાં વળું લઈ લે છે અને પછી ફેકી દે છે. હલો.
કેટલા ખોરાક કેટલો લોકો ખરાક વેસ્ટ થાય છે.
હા જ્યારે બી બજી તરફ ઘણા લોકોને પૂરતું ખવાનું પણ નથી મળતું.
બિલકુલ આ વાત વિચારીએ તો દુઃખ થાય.
હા તને એ લાગે છે, કે ફૂડ વેસ્ટ વધી રહ્યો છે?
હા ખાસ કરીને મોટા ફંક્શન, અને પાર્ટીસમાં.
હા સારું કરું છું, તું લગ્નમાં ઘણું બધું ખાણું બચી જાય છે.
કેટલા લોકો ફ ફક્ત ટેસ્ટ કરવા માટે ઘણી વસ્તુ લઈ લીયે છે, એના પછી આદું ખાઈ ને મુ મૂકી દે છે.
હમ સારું કરવું છે તું કેટલા લોકો ઘણા લે છે, હા આપે જેટલું જોઈએ એટલું લેવું જોઈએ.
ત અને અ ઘરે ફૂડ વેસ્ટ થાય છે?
ના મારે ઘરે તો બહુ ઓછું થાય છે, મમ્મી ધ્યાન રાખે છે, અને તમારે ઘરે?
હમ મારે ઘરે પણ લેફ્ટ ઓવર ફૂડ ફરી વપરાય છે.
કઈ રીતે?
જેમ કે વધારે રોટલી હોય તો બીજા દિવસે એનેથી નઈ ડડીશ બનાવશે.
વાહ આ તો બહ સારો વિચાર છે, સારી દ છે તમારા ઘરથી તને કઈ ફૂડ વેસ્ટ થતા તો વધુ જોવામાં મળે છે?
મને તો હલો હેલો.
હલો પછી હું પૂછ્યું કે તને કઈ ફૂડ વેસ્ટ થાતા વધુ જોવા મળે છે.
મને તો રાઈસ, અને બ્રેડ ઘણી વાર લોકો વધુ બનાવી દે છે, પ્લેનિંગ ના હોય તો વેસ્ટ વધે
હા હા તો વાત સારી છે, એટલે ગોસરી પણ જરૂરી અ પ્રમે પ્રામે જો લેવું છે.
બિલકુલ તને ખબર છે ફૂડ વેસ્ટથી એન્વામેન્ટ પર પણ અસર પડે છે?
હા ચોક્કસ મને તો પણ પૂરી રીતે નથી ખબર.
હમ અને પો ટ્યુશન વ
હા વેસ્ટ ફૂડ અહ ફૂડ હલો. મારી વાત સોળી શકે? હા હું બોલ્યું એટલે ફૂડવ એટલે ફૂડવેસ્ટ ફક્ત પૈસાનો બગાડ્યો નથી.
હમ્મ. પણ એન્વારમેન્ટ માટે પન હાનિકારક છે.
હા બહું સારી માહિતી તને ક્યારે હોટલમાં વધુ ફૂડ વેસ્ટ થતું જોયું છે? હું પુછયું
હા, હા, હા, હમ્મ બ ઘણું લઈ લ્યે છે, પણ પછી ફિનિશ નથી કરી શકતા.
હા સારું કહું છું તું. લોકોએ એક્સઇટમેન્ટમાં બહુ ફૂલ લે લે સે, પણ એની નથી કરતા એટલે કેટલાક હોટલ્સ હવે અવેરનેસ પણ કરે છે.
હ અહ ટેક ઓનલી વોટ યુ કેન ઈટ જેવા બોર્ડ મૂકેલે હોય છે, આ બહું સારી વાત છે.
હા આ તો બહુ સારી વાત છે, સ્કૂલમાં પણ આ વિષય શીખડવું જોઈએ. બાલકો નાની ઉંમરથી આદત શીખે તો સારું હોય છે, તને સ્કૂલમાં આ ટોપિક પર સ્પીચ સ મળ્યું છે?
હા એક વાર.
હા આ તો શું ક્યું હતું તમે?
કે દરેક અનાજનો દાનો કે ખેડૂતની મહેનતથી મલે છે.
હા આ તો બિલકુલ સાચી વાત છે, ખેડૂત કેટલી મહેનત કરે છે, તડકા અને થકાન વચ્ચે પણ કમ કરે છે. એટલે ફૂડ નો રિસ્પેક્ટ કરવું જોઈએ જ છે.
હા, ખોરાક ને ક્યારે વેસ્ટ ન કરવું જોઈએ.
હા. તને લેફ્ટવર ફૂડ શું કરવું જોઈએ એવું લાગે છે તો?
જો સારી કન્ડિશનમાં હોય તો બી જલા
હા આ તો વાત સાચી છે. નીડી લોકો ને મદદ થઈ શકે એ એ આ આ રીતે.
એન જી ઓ પણ લેફ્ટઓવર ફૂડ કલેક્ટ કરે છે આ અને તને મમ કુકિંગ આવડે છે?
હમ્મ. આ તો વાત તમારી સાચી છે. બહુ એન જી ઓસ લેફ્ટઓવર ફૂડ અહ કલેક્ટ કરે છે અને આ તો બહું સારી એક કામ છે. મને તો હા ઘણી બધી આવે છે. અને તમે?
હમ્મ. હા મને પણ આવડતું.
કુકિંગ કરતા કેટલું બનાવીએ એમ
હા.
દાજ હોવે જોઈએ હેના.
હમ્મ. નહી તો વધુ બની જાય ના? તને ફ્ર્રીજમાં ફૂડસ સ્ટોર કરતા છે?
હા પ્રોપરલી સ્ટોર કરીએ તો ખૂબ લાંબુ ચાલે છે.
હલો.
હા.
મારો વોઇસ ક્લિયર છે,
હા હા ક્લિયર છે હું બોલી કે પ્રોપરલીઝ ટુ ફુ
હા હા બિલકુલ કેટલાય લોકો એક્સપાયરી ડેટ પણ ચેક નથી કરતા પછી ફૂ
હમ્મ
ફેકવું પડે,
હમ હા તો વાત તોરી સાચી છે, એટલે સ્માર્ટ શોપિંગ પણ જરૂરી હોય છે, લિસ્ટ બનાવીને શોપિંગ કરવું જોઈએ તને ફ્રૂટ્સ થતા જોઈએ છે,
હા ખાસ કરીને સમર માં જલ્દી ખરાબ થઈ, જાય
હા એટલે પ્રેસ ફૂડ સમય પર ખાવું જોઈએ,
બિલકુલ તને લાગે છે, કે સોશિયલ મીડિયા થી પણ અવેરનેસ વધી શકે,
હા લોકો વિડિયોઝ અને મેસેસથી ઘણું શીખે છે,
ફૂડ સેવિંગ ટીપ પણ શેર કરી શકાય,
હા આ તો વાત સાચી છે, રેસીપી પણ શેર કરી શકે લેફ્ટઓવર ફૂડ અ માંથી નવી જ રીલ બનાવી ક્રિએટિવ પણ હોય છે,
સાચું તને કઈ ડિશ લેફ્ટઓવર માંથી બનાવી ગમે છે,
હુંતો રોટલીમાંથી ચિપ્સ અ ચિપ્સ કે રોલ્સ
વાહ ટેસ્ટી લાગે છે, તને ઘરે ફૂડ વેસ્ટ કરવા માટે મમ્મી થી દાંટ પડી છે,
હ ઘણી વાર પડી છે, અને તમે
મને પણ મમ્મી કહે છે, કે એટલું જોઈ એટલું લે આ બોસ સારી આદત છે,
હા આ તો સાચું છે, જેટલું જોઈએ એટલું હોય અને તને લાગે છે, કે રેસ્ટોરન્ટમાં નાના પોર્શન પણ હોવા જોઈએ,
હા એટલે વેસ્ટ ઓછું થાય કેટલા લોકો બહ ઓછું ખાતા હોય તે પણ પ્રો પોષણ મો શું હોય છે,
હા બિલકુલ સાચું ક છું તને કોમ્પોસ્ટ વિશે ખબર છે,
હા ફૂડ વેસ્ટ ખદર બનાવી શકાય
હ આ એન્વાયરમેન્ટ માટે પણ સારું હોય છે, સ્લી વેબ પ ન ઉપયોગ થઈ શકે ફૂડ વસ્ટ ઓછું કરવું દરેકની જિમ્મેદારી હોય છે,
હું હમણાં બાદ વાત કરી
હમ્મ
બાય